હા અવાજ આવે છે.
હા આવાજ.
આવે છે હા બોલો શું ચાલે છે. હમ.
શું નથી.
હમ.
બસ ચાલું જ છે શોપિંગ.
હા હા અચ્છા અ. ઓકે ઓનલાઈન કરે છે ક ઓફલાઈન કરે છે.
પર બાત કરને છે.
અચ્છા બોલો સાંભળાવું જ ના હમ હમ. એક વ એક મિનિટ હા.
હા આજે આપણે ઓનલાઈન શોપિંગ એ ઓફલાઈન શોપિંગ પર ચર્ચા કરું છું.
હા સરસ સરસ.
આજા બધા લોકો માટે આ વિષય ખુબ સામાન્ય બની ગય છે.
હમ હમ હમ હમ. હા હા અ હમ હમ. બરા. હું જમ હું જમવા છું તું કેમ છે.
મજામાં.
હમ હમ હા જરૂર કરો વિષય છે. આજે આપને ઓનલાઈન શોપિંગ અને ઓનલાઈન શોપિંગ વિશે ચર્ચા કરું છું આજકાલ બધા લોકો માટે. આ વિષય ખુબ સામાન્ય બની ગઈ છે.
હા આ વિષય ખરેખર ખૂબ જરૂરી છે કારણ કે આજે ટેકનોલોજીના. જમાનામાં ઘણા લોકો ઓનલાઈન શોપિંગ કરે છે. અને બીજી બાજુ એક. ઘણા લોકો હજી પણ બાજારમાં જઈને ઓફલાઈન શોપિંગ કરવું પસંદ કરે છે.
હા બિલકુલ મને તો ઓનલાઈન શોપિંગ ખુબ ગમે છે. ઘરે બેઠો બેઠો વસ્તુ પસંદ કરો ઓર્ડર કરો. અને ઘરી સુધી ડિલિવરી મળી જાય કે તું સુવિધા. છે.
હા સુવિધાજનક છે ને એ સાચું છે. પણ મને ઓફલાઈન શોપિંગ વધારે પસંદ છે કારણ કે દુકાનમાં જ. જઈને વસ્તુ હાથમાં લઈને જોઈ શકાય ટ્રાય કરી શકાય. કપડાનું અ કપડા ન કપડો રંગ ક્વલિટી એ બધું ચેક કરી શકાય ને.
હમ. એ વાત પણ એકદમ છે સાચી છે. પણ આજકાલ ઓનલાઈન શોપિંગ પણ. ખુબ સારી સુવિધા મળે છે. ફોટો રિવિવ્યુ રેટિંગ રિટન. પોલિસી ડિસ્કાઉન્ટ બધું મળે છે.
હા બહ તો સરારી જ વાત છે પણ ફોટો અને વાસ્તવમાં ફરક છે ને. કારકે ફોટોમાં વસ્તુ ખુબ સુંદર લાગે અને ઘરમાં આવે પછી. પતલી સારીને લાગે એટલી સારી ના લાગે ને હો.
હમ આ એક સામાન્ય કારક થાય. પણ જો સાચી વેબસાઇટ અથવા ભરોસા પત્ર એમ સાથે શોપિંગ કરીએ યુ વાંચીએ રેડ. ફટિંગ જોઈએ તો ઘણી વાર સારા પ્રોડક્ટ મળી જાય
હા મને ઓફલાઈન શોપિંગ માટે પણ ગમે છે કે ત્યાં દુકાનદાર સાથે વાત કરી શકાય ભાવ કરી શકાય અલગ અલગ દુકાનમાં વસ્તુ તું જોઈ શકાય અને પસંદગી પ્રમાણે લઈ શકાય
હા ભાવતા ની વાત તો સાચી છે હા હ ખાસ કરીને કપડા સાડી જ્વેલરી ભાજી ઘરતું વસ્તુઓ આ બધામાં ઓફલાઈન શોપિંગ મેલવાની મજા અલગ જ હોય છે
હાણા હા મા મોલ ભાવ કરવાથી થોડા આનંદ પણ આવે અને દુકાનદાર કોઈ વસ્તુના અગુણ અવગુણ પણ સમજાવે છે ક્યારે કે આપને જે શોધનું હોય એ માટે દુકાનદાર સારા સુજાવ આપે
હમ પણ ઓનલાઈન શોપિંગ સમસ્યા ખૂબ વચ્ચે ખરે બહાર જોવાનું ના પડે ટ્રાફિક ના ત્રાસ નઈ
અ ભીડ નહીિ દુકાન દુકાન ફરવાનું નહીિ મોબાઈલ ના તોડકા ક્લિક કરો અને કામ પૂરી
હા વસ જીવનમાં ખૂબ ઉપયોગી છે ખાસ કરીને કામ કકાજી લોકો માટે અથવા નાના બાલકોળી સ્ત્રીિયા માટે ઓનલાઈન પિંગક સર્વેર બની જાય છે
હમ મને તો ખાસ કરીને ઓનલાઈન શોપિંગ વેરાયટી ખૂબ ગમે છે એક એક જ એપ પર હજારો પ્રોડક્ટ હોય જો એ કપડા બુટવેયર બ્યુટી પ્રોડક્ટ ગ્લોસરી એલેક્ટ્રોનીિક ગીતાપુર બધા એક જ જગહ મળી જાય
હા વરાઠ ખૂબ હોય છે પણ કાર કે કેટલી વરા વધારે વરાયટી હોય કે પસંદ કરવું મુશ્કેલ બની જાય શું લેવું કયું સારું કયું નવ નવળું યા માઘન સમય નિકલી જાય
હા હા એ તો સાચું ક્યારેકે હું પણ એક જ ડ્રેસ જોવા જાઉં અને બે ત્રણ કલાક પર પસાર થઈ જાય અચ્છા
અરે વાપ પછી તો સમય બચાવવા ગયા અનેને સમય વધારે ગઈ
હા પણ ઘરમાં બેઠા આરામથી તુલના કરી શકાય પ્રાઇસ કમ્પેર કરી શકાય ઓફર જોઈ શકે કૂપન યુઝ કરી શકે
હા ઓનલાઈન શોપિંગમાં ડિસ્કાઉન્ટ અને ઓફર ખૂબ મળે છે ખાસ કરીને ફે સ એન્ડન્ડ સીઝ સેલક બેન્ક ઓફ કોડા બધી પૈસા બધું.
હું, હા. હું. એકદમ ક્યારેય ને દુકાન કરતાના ઓનલાઈન વસ્તુ સસ્તી પણ મળી જાય.
હા, પણ ક્યારેક એમાં હિડન ચાર્જ પણ હોઈ શકે ના ડિલિવરી ચાર્જ પ્લેટફોર્મ પીપ પેકેેજિંગ ફી અથવા રિટન પૉલસી માતગલી
હું હા એ માટે ઓર્ડર કરવાતા પેલા બધી ડિટેલ વાંચી વાંચીને જરૂર છે.
ઓફલાઈન શોપિંગ મે એક ફાયદા એક છે, કે વસ્તુ તુરંત મીલ જાય જો કપડા લેવાનું હોય ચપ પર જોઈતી હોય ગિફ્ટ જોઈતો હોય દુકાનમાં ગયા વસ્તુ લીધી. આને કામ થઈ ગયું.
હા, ઓનલાઈનમાં તો ડિલવરી માટે રાજા જોવી પડે. કે કાર, કે એક દિન, કાર કે બે દિન ક્યારકે એક અઠાણમુ પણ લાગે.
હા અને જો અર્જન્ટ હોય તો ઓફલાઈન શોપિંગ વધારે ઉપયોગી બને.
હા જેમ કે લગ્ન માટે અચાનક સારી જોઈતી હોય. સ્કૂલ પ્રોજેક્ટ માટે સામાન જોઈતી હોય બર્થ ડે ગિફ્ટ તુરંત જોઈતું હોય. ત્યારે ઓફલાઈન શોપિંગ ઉત્તમ
મને તો ઓફલાઈન શોપિંગમાં એક વિજ્વાન લાગે છે, પરિવાર અથવા મિત્રો સાથ બજાર જવાનો તો ઘુમું ચાટ ખાવું અલગ અલગ દુકાન જાઉં એ એક અનુભવ હોય છે.
હા એ તો સાચી વાત છે, બાજારમાં આ જાય તો શોપિંગ કરવાની અ મજા અલગ હોય. મોલમાં જાય તો વિન્ડો શોપિંગ કરવાની ફોટો કાઢવાની અ ખાઈ પીની એમાં આઉટ કટિંગ જેવા આનંદ જ આવે.
એટલે ઓફલાઈન શોપિંગ કેવલ ખરીદનો વિષય નથી પણ આ અનુભવ પણ છે, ને
હા ખુબ સરસ, કંઈ પણ ઓનલાઈન શોપિંગ પણ કન્વીનિયન્ટ છે, રાતે બારા વાગે પણ શોપિંગ કરી શકે. દુકાન બંધ થાય પણ એપ તો ચોવીસ કલાક ખુલી
હા આ તો ખુબ મોટી સુવિધા છે, ખાસ કરીને જે લોકો દિવસભર ફ્રી ન હોય તો એમને રાત્રે, અથવા ફ્રી સમયે શિપિંગ કરવી સુલભ બને
હા મને કપડાં અને બ્યુટી પ્રોડક્ટ માટે ઓનલાઈન શોપિંગ ગમે છે. કારણ કે ઓપ્શન ખુબ મળે છે. પ્રાઈસ કમ્પેર થાય છે, અને રિવ્યુ જોઈ શકું.
હા મને કપડા માટે ઓફલાઈન શોપિંગ વધારે ગમે, કારણ કે સાઈઝ ફિટ તીન કપડો રંગ કમ્ફર્ટ આ બધું ટ્રાય કરવા વગર મન સંત સંતોષ નથી થઈ.
હા કપડા માં સાઈઝ ઇશુ ઘણી વધા થાય. ફોટો સારું લાગે અને પહેરા તો ફિટ ના આવે. હું.
હા, એટલે જ મે ઓફલાઈન શોપિંગ સુર સુરક્ષિત લાગે ખાસ‌. કરની સાડી ડ્રેસ ચંપલ, પર બસ આ બધું જોઈને લેવું વધારે સારું
હા પણ ઓનલાઈન માં રિટર્ન ઓપ્શન હોય છે ને
હા પણ રિટર્ન પ્રોસેસ કરકે લંબી હોય છે ને પિકઅપ રિફંડ રિપ્લેસમેન્ટ આમાં સમય જાય
હા સાચું પંો પ્રોડક્ટ અ સાચો મેળ્યો તો કન્વીિનિયન્સ ખૂબ છે
મને ઇલેક્ટ્રોનિક્સ માટે શું સારું લાગે એ વિશે થોડો કન્ફ્યુઝન હોય છે. તને શું લાગે મો મિક્સર હેડફોન ઘડીયાર આ બધું ઓનલાઈન લ સારું કે ઓફલાઇન?
મને લાગે છે કે ઇલેક્ટ્રોનિક માટે બંને વિકલ્પ જોવા જોઈ. ઓનલાઈનમાં ડિસ્કાઉન્ટ અને કમ્પેરિઝન ખુબ સાર હોય છે પણ ઓફલાઈનમાં દુકાનદાર પાસે ડેમો જોઈ શકે વોરંટી સમજી શકે અને તુરંત વસ્તુ મળી જાય
હા ખાસ કર કે મહેંગી વસ્તુ હોય તારે ઓફલાઈન જોઈને એટલે મને વધારે ભરોસા પાત્ર લાગે.
હમ. પણ જો પણ જો કોઈ ના એક્ઝેક્ટ મોડલ ખબર હોય રિવ્યુ જોઈ લેતા હોય અને ઓનલાઈન સેલર ટ્રસ્ટ હોય. તો ઓનલાઈન પર સારા ડીલ મળી શકે.
ગ્રોસરી વિશે તારું શું મત છે.
અ ગ્રોસલી માટેથી મારું મત સારું છે આ મત મેં તારું નેક્સ્ટ કોલ મેં બતાવી અ નેક્સ્ટ કોલમાં વાત કરું છું તો તારે જોડે મેં હે ના ચાલ.